હલો
બસ મજામાં તમે મજામા
બસ મજામાં મજામાં બોલો બોલો
હવા પાણી
હ બનાવને આઈ મા તો જીમ્મા આઈ
જિમા આઈ ગયા તમે
અખ હ જીમમાં મારે રોજે નહી આવવાનો હુંચલી યોગા ટ્રેનર છો. મારે ખાલી થ દે આવાનું હોય અહીંયા
એવું તમારે તે પાણી વરસાદ કેવું છે.
છે બાપડે આખો સંવાહર નો ચાલુ છે તો ના પૂછો વાજ
હમ અમારે એવું જ છે અહિયાં તો વરસાદ એટલો બધો પડે છે શું કરવાનું. કશું કામ કરવા ના ગમે વરસાદ ને લીધે
સાચી વાત છે ગરમ ગરમ ભજિયા બનાયને ખાવાના
પણ ગરમ ગરમ ભજીયા બનાઈ એ આવા ટાઈમે એટલા તો તિર તો સુું કરો વાત
હ એ વાતે છે પણ એમાં કેવાનું ને હસબન્ડ ને કે ભાઈ વરે
મારો ભેગવાન. કાજો તો નહી રહ્યો જોઈ લોકીએ. લાાઈટો મધારમ દેખાતું નહી તો શું કરવાનું છે.
એજ તો સાચી વાત છે.
તો અહિયાં પાણી જેટલું બધું ભરાઈ ગયું છે ને કઈ એ નીકરા એવું જ નથી.
મારે ભ પેલી બાજુ છે પણ મારે કેવું છે જીમ નજીક પડે એટલે માને કશું વાંધો ના આવે. અને પછી મેં વિચાર્યું ખોટું રજા પાડો તો પછી ખોટું પછી સેલરી. તો પન કરતા જઈ હવા
હા સેલેરી કપાઈ જાય એમને તમારે ના જાવ તો.
હા એતો એવું.
એ તો બધા અત્યારે અવાજ રૂલ્સ થઈ ગયા છે રજા પાડે એટલે. કપા એ જાય સમાર.
તો એજ ને.
તારે શું એમ કોને. ના રેહજુ હવે બનાવી શું હવે હવાની તો લાઈટો નથી. તો થોડુંક દાર ને ભાતા જ તો ગુરુવાર એટલે દરભત શાક રોટી કરીશું.
બરાબર હમ અમારે. સવારની નથી હા અમારે સવારની નથીતી તો. સવારે મીન્સ કે કેટલા વાગે ગઈ સાડા આઠ વાગે ગઈ ત્યાંની ગઈ લાઈટ. તો તો ચાર વાગ્યા આય.
હમ હમ.
અને પછી બાવે છે હવે હવે નક્કી નઈ. થા એજ ભઈ એટલે પાણી પાણી બધું ભરી નાખવા દે હ. પાણી બધી પળી રાખવા દે હા.
ખેડા જિલ્લામાં બધે વરસાદ છે અતાર તો બાકા બહુ જ વરસાદ છે. અરે બધે પાણી ભરાઈ ગયું છેું ઉપર થી તો ટેક્ટર માં એમાં આયા ફરી અમે તો હલવાઈ ગયેલા.
ઓ બાપરે હવું બોલો બોલો ના તો ગાડીઓ લઈને નીકળ ગાડી.
નારે બાપા હા એક્ટિવા લઈને જઈએે ને તો બી પાણી ભરાઈ જાય. તો શું કરવાનું હલવાઈ જઈએ.
હલવાઈ જઈએ આપણે એને ખોટું રસ્તા પર ખેંચીને લાવવાની એને. કેટલી હેરાન થવાય યાર ઉપરથી વરસાદ બંધ ના થાય.
સારૂ.
હવેથી શાંતિ થી બેસો મસ્ત આરામ કરો ગરમ ગરમ ભજીયા ખાઓ. હ મસ લાગેયાર એ વાત સાચી છે. એ આવે ત આવે ત.
આવી સુવિધા આપડને કઈ મળે આપડી મમ્મી ગ એ તાર મજા આવે.
બહાર જઈએ ને ત્યારે જ મળલે જે હોટલમાં રોકાય એ બે દિવસ.
હા ટલમરો કહીએ અને મમ્મી ને ઘેર જઈએ ને તારા વિશે.
હા બસ એ એ સુખ એ સુખ માં ને હા સાચી વાત છે મા તે માં.
હમ આપડે મમ્મી ને ક ભાઈ મમ્મી. હા આપડે મમ્મી ને ક કે મમ્મી આજે તું ભજીયા બનાય અથવા મોટી. બેન હોય તો આપડે મોટી બેનને ભાઈ તમે બનાવડો અમે ખાઈએ પછી અમે. રી ત મોટી બેન બના અ ખાવા બે એવું હોય ને તો ખાવાની મજા આવે. પેલું તો આપડે કેવું રસોડાને બેહીને આપડે બનાવીને ખાવા એટલે આપડ. હેને આમ મૂળ જ ભાગી જાય. કે ચલ ભઈ.
અને હા અને ખાવું નથી. આપડણે જોઈએ ને એને તં ચાં તળીએ એટલે આપણે મંદર પેલો વાસ પેચી જાય ને. એટલે આપણને સુગંધ પેશી જાય ને એટલે પછી એનો એના લીધે આપણેને ખાવાય ના.
હમ ત્યારે નહિ મન થતું તારે. આપે કેવું આ બધા ને ગરમ ગરમ ઉતારીને લઈએને લાવ્યું એટલે હ.
હાલ તો. એ તો બી લા્ટમાં વધે હ.
એને ઢોસા કરીએ તોય એવું ઇટલી. કરીએ તો એ એવું ભજ્યા કરીએ તોય એવું એ વસ્તુ જે એવું છે ને.
હા ગરમમાં જ સારી લાગે સા સો ટકાની વાત છે તમારી. પૌવા કપૌવા બનાવ હા સાચું એ ઉતારી ને તો જ. ખવાની મજા આવે જા ચા જેવી વાત. જ્યારે કે ચા કેવી ગરમ કરીને આપણે ગરમમાં જ જોઈએ એ રીતે.
હમ હા એવું છે શું કરવાનું.
પણ થંડુ લ. શું છે ને મેડમ શું કરીએ તેવી રીત ને. કઈ વાઘો નઇ ખાઈ લઈ એમ પેલા.
હોવ. આપડે બહવુ આવે ત્યારે ખરી શું હવે. સુવિધા પછી એ આપણો ગરમ. કરી ખોડાવે તો એ વિચારી રાહ જોવા મને કોક આલે તો ખાઈશું.
તો એક જ છોકરી છે એટલે મને તે મળવાનું જ નથી. હા બસ. ના પાડે છે એટલે બસ કઈ વાંધો નહી એ તો હ જમાઈ ને ઘરે જઈને રહી જવાનું.
એ મારે એક બેબી છે ને એક બાબો છે મારે એવું જ છે.
બપા બઉુ હારી ના આવે તો શું કરવાનું એ કરતા છોકરીને ઘરે અઠવાડયું મહિનો રહી આવવાનું.
એ એ વાત હાચી હો હો હવે જો છુ જમાઈ ને આપડે છોકરા જેવું રાખ.
હ બસ ભલે ને પ્રોપર્ટી એને આખી આલી દેવાની લે બેટા. તું સા ચું ક રેન મા છોકરીને તો ના કે અમને ખવડાય. તો હજી હા. ચારસો વાળી એમે જો એ બહુ છોકરો થઈને. ભલે ગમે એટલે બિચારા ને આપડે એટલે હ સારું રાખીએ બહુ એવી આવી ગઈ તો પતી ગયુ તમારું.
એમ નઈ એ રીતે આપડણે આપડી છોકરીને ભણાયએ ને આવી રીતના હારી નોકરી કરતી હોય. આપણે એને ભણાય હોય ને તો હામે એવો માણસ આપણને મળવાનો છે. પેલું પછી. ભણાઇયેને આપણી છોકરી ને તો પછી આપણ જેવો માણસ મળવાનો છે જોવ.
હા મલવાનો છે.
પછી એ આપણને શું આપડી છોકરી આપણે એને રાખી એવું.
હા.
સારી.
તો પછી.
એટલે કે કમા તો બહુ હોય ને ઘમંડે બહુ હોય એમ છોકરી આપડી કમાતી નહી કમાતો હોયને તો એ આપડ રાખી
અને એટલે છોકરીને આપણને એવી પગભર બનાવવાની ને કે કોઈની જરૂર ના પડે એમ હમ
સારું
તો અત્યારે જમાનામાં કેવું છે કે ભાઈ પેલો કમા આવેને દસ રૂપિયા એના જોડે માંગવાના ભાઈ શું જરૂર છે
હમ
એટલે તો મમ્મી પપ્પા એટલું ભણી દીધું છે કે ભાઈ ચાલ કરો જાતે અને એકલીસ કેવું છે આપણે કશું લેવું હોય ને તો આપણે કોઈને જોડ માંગવું ને આપડે કે ફટ દેને ચલાવે ઈચ્છા થઈ બહાર મને હવે પર્સ લેવાની ઈચ્છા થઈ ગઈ કઈ પણ હોય એક્સ વાય જેડ કઈ પણ વસ્તુ લેવાની છે તો ફટાક દઈને લઈ શકીએ આપડણે
આપણી જોડે કેવું આપે જો પૈસા હોય ને તો કોઈ હા લંબો ના કરવો પડે
હા અને એમના જોડે માંગે તો દસ પસન
કરું છું પણ આ હું જો આપ જ કરું છું પણ મારે એવું કેવું આજે વરસાદ હવાર થી ચાલુ જ એટલે મારે ટ્યુશન ક્લાસીસમાં રજા છે આજે જો
હા તમે ટીચર છો
ના ના ના હું ટ્યુશન ક્લાસીસ ચલાવું છું
અચ્છા ટ્યુશન ક્લાસ ચ હા તો આજ તો રજા હોય યાર આજ સાજેથી જ તો બચાર છો તુંંડ તમે જોું દંડ હો નેને તમે વાજ
પેલા છોકરા બધા આવે પછી આટલા બધા છોકરાને હાટવા ના કઈ આપડે
હા યાર હાજી વાત છે અને પછી ખોટું ઉપાધિ એમને લોકોને લાવવાના મમ્મી લેવા હ વાલીને દોળ દોળ કરવાની એને કતર શાંતિથી રજા તમને આરામ મળી ગયો ને આજે તો આ તમને આરામ મળી ગયો ને આજે
આરામ લ ગયો એવો ઘર લેપ લાય
હા એ તો એવું જ ને નહી કશે એજ નહ આપડ લેડીઝ ને એવું છે ગમે ત્યાં જાઓ તમે અમે તો ઇવન કેવું છે કોઈના ઘરે બી જઈએ ને ગેસ્ટ બનીને તો એ અમારે બેવ ના રહેવવી પડે એના કિચનમાં અમારે જોવું જ પડે હા ખાલી મમ્મી ના ઘરે જઓ ને મમ્મી ના ઘર સાઈડ કોઈના પરિવારમાં હોય તો શાંતિ હોય ને કારણ કે આપણો એ બાજ નણંદ હોય નણંદ હોઈએ આપણે એ ટાઈમે એટલે એવું કેે આપડો પેલો એ થડી આ હ તૈયાર વા્યા બાકી તો આપા તો આ બાજુ હોય ને તો કરવું જ પડે
એં બાજુ જોઈએ ને તો ભજ બખાજું આપડે બેહીને ખાકા કરીે ને કે્યારે જઈનન ટ મળલે એની કરતા ભાઈ ક આમ કરવા લાગીએ ને તો કોકને હારા લાગીે
કોકને હારા લાગે સો ટકા ની વાત આપણે બે રહીએ ને કોઈને ના ગમેર અને બે થોડું થોડકો અધો કલાક હાથ લાગે
હા
થોડું થોડો અડધો કલાક કરવાનો શું ફરક પડે
એ વાહન ઘસતા હોય ત આપણે કચરા પોતું કરી એ કચરા પૂતું કરતા તો આપડે વા ગઈ કાઢી જેથી એને એવું લાગે ના ભાઈ એ બેઠા નહીિ આપડ કામમાં હેલ્પ કરે છે
પછી એજ નહ એજ નહ તો એવું ને પણ પારું મારું તો એવું નસીબ છે ને એ મારું તો નસીબ એવું ને કે હું જાઉં ને તો હું બધાને ત્યાં કામ કરાવું પણ મારી ત્યાં આવે ને તો મારું નસીબ જ એટલું કરાવ મને કોઈ હેલ્પ ના કરા મારા નજીમાં જ એવું લખીને આવ્યું છે અને કોઈને કેહેવાય પણને અ ઈવન હાચું કવ કઈક મારા સાસુને ત્યાં અમારે મમ્મી સાસુ ઘરે અમારા ઘરે કઈ પણ આમ બનાવીએ ને કઈ પણ તહેવાર ઉજાવીએ ને તો એમની દેરાણી જેઠાણી ટાંકણે જ આવે. અને આપડે એમના તા હોય ને તો મમ્મી કે ચલ ને ચલ ને ચાલ ને અને એ લોકોને આપણે મદદ કરવા જવાની એ લોકો ફોન કરી કરીને બોલાવે પાછુ. અને મમ્મી કેય કઈને આપડે કરી લેશું ભાઈ કરી લેશું શું પણ આપડે કઈ આપડે બી એટ એટલું કરાય યાર માણસ છે આપડે
આપણે માણસ જ છે ને બકા તમે લોકો જેવું આરામ કરવા આયા અમે આરામ જ કરવા આઈએ છીએ. પણ તમે કોક ને હેલ્પ કરો તો કોકને ગમેય ખરું.
તો પછી એજ ને અને આપડે તા બી થોડુંક ચલો હા ખાલી રોટલી બનાવી દીધી તોય આપણને ફરક પડે.
હમ
તો વરસાદ તો એટલા આવે છે ને બાર થી આમ અમાંરે તો મેમ્બરે કોઈ દેખાતું નથી મારે તો આજે કોઈ યોગા કરવાય નહી આયુ
હમ ના જવા ને પણ આવા વરસાદમાં કોણ આવે અને બધાને તો હેડવાનો કંટારો આવે એક્ટિવા લઈ લઈને
એજને એજને બહુ જ વરસાદ છે ફૂલ છે અને આખું અમારે તો કેવું થોડુંક વરસાદ પડે ને આખું ભરાઈ જાય.
હમ અમારી એવું જ છે સહેજ વરસાદ પડે ને એેલે છે ને બધી બાજુ પાણી ભરાઈ જાય. જે મેન મેન રસ્તા છે ને એ તમારે બંધ થઈ જાય.
એટલે પછી આપણને તો કસે જવાય નહીને કસે એ એ પણ ના થાય.
હમ
એના કરતા શાંતિ થી મસ્ત ઘરમાં બેસી અને શાંતિ થી ખાવા પીઓ અને હુઈ જાવ.
હમ
હલો
હા
એના કરતા શાંતિ થી ખાવો પીવોને હુય જાવ નય તો એજ ને